તો કેમ
હું મજામાં છું તમે કેમ છો
ઘણા દિવસ પછી વાત થઈ રહી છે
હમ આજે આપણે એક ખૂબ જ મહત્વના વિષય પર વાત કરવી છે
જરૂર કહો કયો વિશય છે
આજનો વિષય છે કારકિર્દી માર્ગદર્શન એટલે કે કરિયર ગાઈડન્સ આજકાલ ઘણા વિદ્યાર્થીઓને દસમાં બારમાં અથવા ગ્રેજ્યુએશન પછી સમજા તું નથી કે આગળ શું કરવું જોઈએ
સાચી વાત છે ઘણા વિદ્યાર્થીઓ મિત્રો કે સગાઓને જોઈને નિર્ણય લઈ લે છે પણ પછી તેમને પસ્તાવો થાય છે
સૌથી પહેલા તો મને કહો કે કરિયર ગાઈડન્સ એટલે શું
કેરિયર એટલે જીવનમાં લાંબા સમય સુધી પસંદ કરેલું કાર્યક્ષેત્ર જેમાં આ પણે મહેનત કરીને આગળ વધીને અનુભવ મેળવીને અને પોતાની ઓળખ બનાવીએ.
એટલી માત્ર નોકરી કરવી એ જ કર્યું નથી
બિલકુલ નહીં સરકારી નોકરી ખાનગી નોકરી પોતાનો વ્યવસાય ખે એ શિક્ષણ ફિલિંગ્સ જ ડિજિટલ માર્કિંગ આ બધું કારકિર્દી બની શકે છે.
તો પછી યોગ્ય કારકિર્દી કેવી રીતે પસંદ કરવી જોઈએ?
સૌથી પહેલાં પોતાની જાતને સમજવી જોઈએ દરેક વ્યક્તિમાં અલગ-અલગ આવડત અને રસ હોય છે કોઈને ગણિત ગમે તો કોઈને ચિત્ર કામ કોઈને કોઈને લોકો સાથે વાત કરવી ગમે અને કોઈને કોમ્પ્યુટર.
એટલે પોતાની આવડત ઓળખવી સૌથી મહત્વની છે.
હા જો આપડી બી આપ આપણે બીજા લોકોને જોઈને નિર્ણય લઈએ તો પછી મુશ્કેલી પડી શકે છે.
ઘણા માતા-પિતા પોતાના બાળકોને ડોક્ટર કે એન્જિનિયર બનાવવા માંગે છે. પણ દરેક બાળકની ક્ષમતા અલગ હોય છે. માતા-પિતાએ માર્ગદર્શન આપવું જોઈએ દબાણ નહી.
હા પણ દરેક બાળકની ક્ષમતા અલગ હોય છે માતા પિતાએ માર્ગદર્શન આપવું જોઈએ દબાણ નઈ. યસ. દસમાં પછી વિદ્યાર્થીઓ સામે સૌથી મોટો પ્રશ્ન હોય છે.
કે સાયન્સ, કોમર્સ કે આર્ટ્સમાંથી શું પસંદ કરવું.
હા આ નિર્ણય ખૂબ વિચાર કરીને લેવો જોઈએ.
સાયન્સ એમના માટે સારું છે જેમને વિજ્ઞાન, ગણિત ટેકનોલોજી અથવા સંશોધનમાં રસ હોય તેવું સાયન્સ લઈ શકે. આગળ એન્જિનિયરિંગ, મેડિકલ, ફાર્મસી, નર્સિંગ, આર્કિટેક આઈટી જેવા ઘણા વિકલ્પો મળે છે.
કોમર્સ વિશે શું છે?
કોમર્સ એવા વિદ્યાર્થીઓ માટે યોગ્ય છે જેમને અકાઉન્ટ, ફાઈનાન્સ બેન્કિંગ, બિઝનેસ અથવા મેનેજમેન્ટમાં રસ હોય. આગળ બી કોમ, બીબી એ, એમ બી એ, સી એ, સી એસ, સી એસ, સી એણે, બેકિંગ જેવી કેન કારકિર્દી બનાવી શકાય.
આર્ટ્સમાં પણ સારા વિકલ્પો છે.
ચોક્કસ આર્ટ્સમાં લો, જર્નલિઝમ સાઇકોલોજી, સોશિયલ વર્ક, ટીચિંગ, સીવિલ સર્વિસ સર્વિસ. લેંગ્વેજ ડિઝાઇન અને ઘણા ક્ષેત્રોમાં સારી કકિર્દી બનાવી શકાય છે.
એટલે કોઈ પણ સ્ટીમ નાની કે મોટી નથી.
બિલકુલ નહીં સફળતા સ્ટ્રીમથી નહીં પરંતુ મહેનત અને ખુશ શતાથી મળે છે.
ઘણા વિદ્યાર્થીઓ માત્ર પૈસા જોઈને કારકિર્દી પસંદ કરે છે.
પૈસા મહત્ત્વના છે પણ જો કામમાં રસ ન હોય તો લાંબા સમય સુધીર ખુશ રહી શકાતું નથી.
એટલે રસ અને આવક વચ્ચે સંતુલન રાખવું જોઈએ.
સાચું જે ક્ષેત્રમાં રસ હોય અને ભવિષ્યમાં સારી તક પણ હોય. તે પસંદ કરવું જોઈએ.
આજકાલ સ્કિલ્સનું પણ ઘણું મહત્ત્વ રહેલુ છે.
હા માત્ર ડિગ્રીથી કામ ચાલતું નથી કમ્યુનિકેશન સ્કિલ્સ કમપ્યુટર સ્કિલ્સ પ્રોબ્ર પ્રોબ્લેમ સોલ્વિંગ ટીમવર્ક અને લીડરશીપ પણ ખૂબ જરૂરી છે.
કોમ્યુનિકેશન સ્કીલ્સ એટલે શું?
પોતાના વિચારો સ્પષ્ટ રીતે રજૂ કરવાની અને સામેની વ્યક્તિને સારી રીતે સમજવાની કળા એટલે કમ્યુનિકેશન સ્કિલ્સ.
અંગ્રેજી આવ આવડવી જરૂરી છે.
અંગ્રેજી આવડવું ખૂબ જ જરૂરી છે પરંતુ આત્મવિશ્વાસ અને સ્પષ્ટ વાતચીત વધુ મહત્વની છે ગુજરાતી અને અંગ્રેજી પર જે બંને આવડે તો ખૂબ જ સારું કહેવાય.
કમ્પ્યુટરનું જ્ઞાન કેટલું જરૂરી છે.
આજના સમયમાં લગભગ દરેક ક્ષેત્રમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. એમએસ ઓફિસ, ઈમેલ, ઇન્ટરનેટ. એઆઈ ટૂલ્સનું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ.
એઆઈ વિશે પણ ઘણું સાંભળીએ છીએ.
હા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે ઘણી નવી નોકરીઓ આવી રહી છે તેથી વિદ્યાર્થીઓએ નવી ટેક ટેકનોલોજી શીખવી જોઈએ.
ક્યારે પસંદ કરવા પહેલાં શું કરવું જોઈએ.
જે ક્ષેત્રમાં જવું હોય તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવી જોઈએ. તે ક્ષેત્રમાં કામ કરતા લોકો સાથે વાત કરવી ઇન્ટરનેટ પર માહિતી વાંચવી. અને યોગ્ય માર્ગદર્શન લેવું જોઈએ. કરિયર કાઉન્સેલરની મદદ લેવી યોગ્ય છે?
હા, જો એ મૂંઝવણ હોય તો જરૂર લેવી જોઈએ તેઓ તમારી આવડત અને રસ પ્રમાણે યોગ્ય માર્ગદર્શન આપી શકે.
ઘણા વિદ્યાર્થીઓ પોતાના મિત્રોની સાથે સરખામણી કરે છે.
એ સૌથી મોટી ભૂલ છે દરેક વ્યક્તિઓ માંજ અ દરેક વ્યક્તિઓનો માર્ગ અલગ અલગ હોય છે બીજાને સફળતા જોઈને નિરાશ ન થવું જોઈએ.
નિષ્ફળતા આવે તો શું કરવું જોઈએ.
નિષ્ફળતાથી શીખવું જોઈએ દરેક સફળ વ્યક્તિએ જીવનમાં કોઈને કોઈ સમય નિષ ફરતા જોઈએ જ છે.
એટલે ક્યારે હાર માનવીના જોઈએ.
બિલકુલ નહીં સતત મહેનત ધીરજ અને આત્મવિશ્વાસ સફળ થતી. ચાવી છે.
આજે તમારી સાથે વાત કરીને ઘણી નવી માહિતી મળી.
હજુ ઘણી વાતો બાકી છે આગળ આપણે ગવર્મેન્ટ જોબ પ્રાવેટ જૉબ અને બિઝનેસ રેસ્યુ. વિશે વાત કરીશું.
હા, હવે તમે શું કરો છો હમણાં ઘરે જમી લીધું કે બાકી?
બાકી છે.
શું બનાવવાના?
દાલ, ભાત, શાક, રોટલી.
હમ‌. અમે તો બહાર આવેલા છે હમણાં કાશ્મીર ફરવા.
સારું કહેવાય કશ્મીર બરફવાનો.
હમ, પછી વિલ્સનહિલ જવાના છે.
સારું સારું.
હમ, તમે કસે ફર ગયા હતા વેકેશનમાં?
મેં તો અહીં વલસાડમાં તિથલ રોડ જય તિથલમાં.
હમ, હું પણ આવા માંગુ છું ત્યાં તિથલ કોઈ દિવસ આવીશ.
જરૂર આવજો આપણેે બધે ફરવા જઈશું તિથલ આપડે
પાનેરા ડુંગર પણ છે ને ત્યાં ફેમસ?
હ હ.
હ. તમે તો કેટલી વખત જી આવ્યા હશો કારણ કે તિથલ દરિયો નજીક એટલે
હા, ઘણી વાર ગયેલા.
હા, અને રા બધા મંદિરમાં તો એવું છે ને કે આપણે ઓઢણી માથા પર નાખીને જઈ શકીએ પ્રવેશ મળે ત્યાં વગર કોઈને પ્રવેશ નથી આપતા.
હા ત્યાં તેવું જ છે પુરુષોએ રૂમાલ રાખવા પડે માથે. અને સ્ત્રીઓ છોકરીએ ઓઢણી.
સારું છે એમ.
હમ.
હમ અને ત્યાં ફોટા પાડવાની પણ મનાય છે ને અંદર?
અંદર મનાય છે.
હા એકદમ મસ્ત વ્યૂ છે અંદર ગેલેક્સી જેવો વ્યૂ છે.
હમ અંદર થી ગુફામાંથી બહાર નીકળવાનું.
ગુફા પણ છે. પોઈચા ગયા છો તમે ફરવા કોઈ દિવસ?
બહુ પહેલા ગયેલા
અ પોઈચામાં પણ સારું છે એમાં એકમ સર્કલ ફરવાનું છે ત્યાં ગાયના મોડામાંથી પાણી વહેતો હોય છે.
હમ ખબર છે.
હમ બીજું તમારા છોકરા લોકો શું કરે છે
આજે તો રજા છે રવિવાર સેતે
હમ રવિવાર એટલે મજા
હમ
તમારે ત્યાં વરસાદ કેવો છે?
છે વરસાદ આવે છે હમણાં જરા બંધ છે.
બરાબર અમારે ત્યાં પણ એવું વરસાદ પડે તાપ પડે એવું ચાલ્યા કરતું
આવશે આવશે તમારી બાજુ વરસાદ
હ મોસ્ટ ઓફ જગ્યા એવું જ થતું છે ને કેટલી જગ્યા તો ખુબ જ પાણી ભરાઈ ગયું છે.
હમણાં બે ત્રણ દિવસથી વધારે વરસાદ આવે છે
હ અમ આપડા ઘૂંટણ સુધી પાણી ભરાઈ જાય એટલો વરસાદ પડે છે કે એ જગ્યા કેટલાક લોકો ને નુકસાન પણ થયું છે એના ચક્કરમાં જો બે ત્રણ દિવસની રજા પણ આપવામાં આવી હતી સ્કૂલ કોલેજોમાં
હમ હ સ્કૂલ કોલેજમાં
હા કારણ કે વરસાદ જેટલો
વધારે વરસાદ આવે ને એટલે રસ્તાઓ પર પાણી એ બધું ભરાઈ જાય તેથી રજા જ આપી દે
હમ એ સારું છે પછી છોકરા લોકો ભી કેવી રીતે જવાના ભણવા
હમ, એજ વાત છે.
હમ. પછી એ લોકો ઓનલાઈન મીટિંગ્સ ને એવું બધું રાખી શકે એમ ભણાવવા માટે પણ.
હા તો એવું જ ને ઓનલાઈન ક્લાસ લે અમુક વખત.
હમ અમારે પણલે ઓનલાઈન ક્લાસ.
આ બાજુ આવો તો આવજો.
હા આવજો તમે પણ કોઈ દિવસ કરો.
હમ, હા હા અમે આવીશું.
ચાલો બાય, તમારું ધ્યાન રાખ
હ તમે પણ રાખજો, બાય ફરી મળીશું.